હલો અવાજ આવી રહ્યો છે બરાબર
હા બરાબર આવે છે બરાબર આવે છે જી જી અવાજ આવે છે હો એકદમ પરફેક્ટ પણ ત્યાં તમારે ટ્રેનના હોર્ન બહુ વાગ વાગ કરે છે. એના કારણે
હા ઓકે. એક્ચુલી એનો કાઈ ઇલાજ નથી. માર સ્ટેશન નિયરબાય ઘર છે એટલે એતો આવવાનું જ છે.
ઓકે. હા એટલે ટેશનની ઓલું હોય નજદીક હોય એટલે બહુ સીધી વાત છે.
મારું ઘર છેને એટલે થોડું ડિસ્ટર્બન્સ રહેશે બટ ઇટ્સ ઓકે કાણ કે હું આનથી પેલા બી આવી રીતના કોલ પર વાત કરું છું
ઓકે. ઓકે. કોઈ વાંધો નહીં. તો આજનો આપણો સબ્જેક્ટ આપણે રેશે આ રંગોની દુનિયા કલરફુ કલર આપણા જીવનમાં કેટલોું ઇમ્પોર્ટન્સ છે.
હા હા
ખરેખર કલર જોશ નો હોય ને તો દુનિયા બેરંગ લાગે આવું હકીકત છે અને બધાને વ્યક્તિગત પોતપોતાનો સ્કલર હોય છે આપણને આઈડિયા ન હોય જો કોઈ એવા વ્યક્તિ હોય તો એની આઈડિયા હોય કે મને આ કર ગમે છે. અમુકને જીવન પર એવો આઈડિયા આવતો જ નથી કે આ મને કલર ગમે નથી ગમતો અથવા કોઈ એનો પોતાનો ચોક્કસ નિર્ણય જ ન હોય કે આ મને કલર પ્રિય છે. અથવા એને આપણે કેમ જીવનમાં ઇફેક્ટ કરે કલર રંગોની દુનિયા તરીકે આપણે આપણે હોઈએ તો શું કહેવાય ઇફેક્ટ કરે એ રીતનો હોય એવું મેં સાભળ્યું છે અને એવું કીધું છે કે ટોટલ આમ અ આપણે આમ જોઓને તો કલર ના પ્રકાર છે. સાત પ્રકાર. સેવન કલર્સ કહેવાય છે. જે આપડા ની અંદર પણ છે. એ આપણે નથી એટલે આપણ આઈડિયા આવતું નથી અને એવી જ રીતે એની ઇફેક્ટ આઉટસાઇડ પણ છે. કલરોની ઇફેક્ટ
હા
બરોબર છે?
બરાબર છે. એકદમ તમે કીધું એમ. જેમ પ્રકૃતિ આપણને આપ્યા છે જે સાત રંગો. જે મેઘધનુષના સાત રંગો છે પોતાના બધા રંગોનું પોતાનું એક આગવુ મહત્વ છે કેમ કે આપણે આજે જોઈએ કે આજે આપણા ત્રિરંગામાં પણ ત્રણ કલર છે તો એનું બી એક આગવું મહત્વ છે. પ્રકૃતિએ આટલી સરસ આપને કલરફુલ દુનિયા આપી છે. ભગવાને તો એ બધા પોતપોતાનું કાઈક તો મહત્વ ધરાવે જ છે કે એમ વ્હાઈટ કલર આપણે જોઈએ કે શાંતિનું પ્રતિક છે. એવી રીતના લાલ કલર થોડું ઉગ્રતાનું કે ગ્રીન કલર હરિયાલીનો એવી રીતના બધા પો પોતાનું એક આગવું મહત્વ ધરાવે છે બધા કલર્સ.
બરોબર છે.
હમ્મ
એટલે હું છે આમાં ડીપમાં એટલા માટે ઉતરવાનો હતો કે મેં વાત એવી કરી કે ભાઈ આપણને પણ કલર ગમતો હોય છે પણ આપણને આઈડિયા ન હોય કે આ કલર આપણને ગમે છે અથવા આપણને ઇફેક્ટ કરે છે, કલર બરોબર અને અમુક અમુકમાં એવું થતું હોય છે કે અમુકની દુનિયા ઉદા સ હોય સાવ. અમુકને કોઈ એને એનર્જજ નો આવે. જીવનમાં એનર્જી જ બહુ
હા
જરૂરી છે, તો એમાં એક એવું છે. કે છેને ઘરની અંદરનો જે કલર હોયને, એ પ્રકારનો હોયને તો તમને શાંતિ મળે
હા
ઘરમાં રહેવું પણ ગમે અને તમને એકદમ ઓલુ લાગે હું શાંત શાંત ને સોફ્ટ સોફ્ટ લાગે. હને? બરાબર છેને. અને આવું મે મેં પણ એવું સ્નોટ કર્યું છે જી
નહીં અત્યારે શું છે, આપડે હવે કેમ એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં જે માનતા હોય એ કેમ હરેક દિવસ પોતાના ઘરના કલર્સ વગેરે કેમ પોતાની શાંતિ માટે જ કરતા તોએ આપણેે કેઆ ડાયરેક્શનમાં આ કલર તો આપણા શૂટ થશે એવી રીતના અને ઘર એવી જગ્યા છે, કે જ્યાં આપ આપ મન શાંતિ માટે આવતા હોય છે, પૂરી દિવસની ભાગદોડ કરી અને
હ, હા તો એટલે જતે આપણા જીવનમાં રંગોનું આઆવવું અને બહુ સુંદર ઇમ્પોર્ટન્સ છે, પણ અમુક મેં કીધું એમ અમુકને આઈડિયા આવતો નથી. કે આપણા જીવનમાં એનું મહત્ત્વ હોય છે, ખબર જ નથી. કેમ વાત છે, એટલે હુંએ ઈચ્છું છું, કે બધાને બધાનો કલર પસંદ હોય એ પણ આઈડિયા હોવા જોઈએ અને આનાથી મને એક સારી એનર્જી મળે છે, ઇફેક્ટ મળે છે. એવો પણ આઈડિયો હોવો જોઈ વ્યક્તિને વ્યક્તિગત. કદરોની વાત કરીએ તો એની અંદર જોઈ રહેતો હુ
અને આપડે જોઈએતો, આપ આપણી રાશિફળ પ્રમાણે પણ એવી રીતના છે, કે રાશિફળ પ્રમાણે જોઈએ કે આપણી બર્થડે. પ્રમાણે જોઈએ નંબર પ્રમાણે એનું પી એક. જેમકે, ગુરુ જેને ગુરુ ઓલું હોય ગુરુ નક્ષત્રમાં હોય તેવી રીતે કેમએ લોકોને પીળો કલર વધારે સૂટ કરે છે, કેમ ઘણા માનતા હોય છે, કે આપ કલર મારા માટે લખે છે, તો કોઈ સારા પ્રસંગે જતા હોકે સારા કામ માટે સારા ઇન્ટરવ્યુ માટે જતા હોય તોએ કલર વેર કરીને જાય તોએ લોકોના બેનિફિટ ભી થાય છે, પણ એના માટ જરૂરી છે, કે પોતાને ખબર હોવું જોઈએ કે મારા મારી પર્સનાલિટી કે મારા બર્થ ચાર્ટ પ્રમાણે મને કયો કલર શૂટ કરે છે, આતે એવી રીતના એ નોલેજ બધાને હોતું નથી, એકચુલી ઘણા માને છે, ઘણા નથી ભી માનતા એવું નથી, હુ
હા નથી માનતા એની વાત એક એક્સ્ટ્રા કરી લઉં એકક્સ્ટ્રા વાત એટલા માટે કરી લઉં છુ. એ લોકો સક્સેસ છે, એને હજી સુધી મારે વાઈ જવાએ નથી. કેહું આમાં અસફળ થયો એના નક્ષત્ર ગ્રહ મંડળ એ પ્રકારના હોય એટલે એને એમ થાય કે એવું કે છે, જ નહીં ભાઈ એ હોતા નહિ, એમ કેમ કેતા હોય પણ મટિરિયલમાં એવું નથી. એ દિવસે એની ઉલટી ગિનતી આવે નેએ દિવસે પણ મેં એવા લોકો પણ જોયેલા છે, જયારે ઉલટી ગીનતી આવે ને ત્યારે ગોતે. શું કરશુંભાઈ પછી આપણેે આ કરવા તૈયાર થાય આ આ કરવારએ જેનો ઈ મતલબન હોયને એવું પણ કરતા હોય છે, કે ભાઈ તું કઈ કર ભાઈ આમાંથી મને નિકાલ
હા બરાબર છે, હા પછી એ લોકો હા ખોટી રસ્તે જતા હોય છે, એ રીતના હવે આજે જોઈછે, આપડે કે જયારે કોઈ ભી માણસ મુશ્કેલ કેલીમાં ફસાયને ત્યારે એને ફસ ફસાવાવાળા બીજા ચાર જણાભી મળી જ જાય છે, હજી ફસાવાવાળા હા ખુદ
અને એમાં એને ટ્રસ્ટ આવતો હોય કેઆ બરોબર છે, આજ બરોબર છે, બીજું બધું ખોટું. આપડે સમજાવી નેતો એ સમજાવને ઘણીવાર એવું થતું હોય છે, એટલે વાત આપડે કરતા હતા કયુરોની,
કલરો
મૂળ વાતતો એતી આપડો સબ્જેક્ટ એજ છે, કલર્સ કલર્સમાં એવું છે, કેછેને અમુક સમય કેવું થતો ખર્ચ અત્યાર જે છે, ને અષાઢ મહિનો આમાં ગ્રીનરી ખૂબ જ હોય છે, અને આમ જે કહીને સોળે. કળાએ ખીલેલી હોય છે, કુદરત એટલે આમાં. પ્રકૃતિ આ કુદરત પ્રકૃતિ હાતો તમે ડુંગરાઓમાં અને એમાંથી ઉભારીયો અને તમે નીચે આમ, જોવાને આખો જેકે નજારો એકદમ. ક્લાસ દેખાય અને એ તમને બહુ જ ગમે એટલે મતલબ એવો થયો કે આપણને ગ્રીન ઇફેક્ટ પસંદ છે.
પસંદ છે.
એટલે આપણને એક પ્રકારની એમ શાંતિ આપે, શાંતિ આપે. વન ટાઈપ ઓફ નિરાંત કહેવાય. તો એટલે અમુક લોકો છે રવિવારે વીકેન્ડમાં એવું કરે છે અમારે તો એવી રીતે કરે છે કેક ડુંગરા પ્રદેશ હોય ને એમાં જઈ ઉપર ઊભા રેય, ટોચ ઉપર ને બધું નિહાળે. હવા આવતી ઠંડી-ઠંડી, શાંતિ મળે, હા. અને સૂર્ય આથમતો હોય એટલે એની ત્યાં ઊભા રહેવાનું, જોવાનું, ડૂબતો સૂરજ.
ડૂબતો સુરજ, હા બરાબર છે.
અમુક સમય કેવું છે કે ડૂબતો સૂરજ જોવાતો નથી એવું કીધેલું છે. હા. એની બદલે હવેનો યુગ એવો થઈ ગયો છે. ત્યારે બધા લોકો ડૂબતો સુરજ જોવાનો હોય છે પણ ખરેખર
હા. સનસેટ જોવા માટે સ્પેશિયલી બ્રિજના ત્યાં જ જતા હોય છે. હા. હા, નહીં બરાબર છે. હવે ઉગ નહીં ઉગતો સૂરજ હવે જોવા માટ તે જ માણસો ને ઉઠવું પડે છે, ને પેલા તો એ ટાઈમે બધા સુતા જ હોય છે.
હા.
હા. ઉગતો ઉગતો સુરજ જોવો હોય તો આપડે પેલા ચાર વાગે ઉઠી ને એના માટે જવું પડે ને. એવું તો હવે આજ આજના જમાનામાં કોઈ પોસિબલ નથી. કોઈ ઉઠતું જ નથી.
ખરેખર નથી. હા ખરેખર, અને એવી ઊંઘ આવે સવારના. કે ભાઈ ઉઠુંવુ જ નથી ભાઈ પછી વાત એમ કરી સૂઈ જાય.
હા. આઠ વાગી જાય. અને ડૂબ ઉગતો સુરજનું તો સરસ સારું એવું હવે સ્પેશ્યલી લોકો એ જોવા માટે અમુક જગ્યા એ જાય જ છે.
કે એ ટાઈમે જે સીનરી છે રેડીસ આખું જે બધું થઈ જાય. ઓરેન્જ, સોનેરી કલર નો સરસ એવું બધા સ્પેશિયલ એ ટાઈમે જોવા માટે જાય છે ત્યાં. અને શું છે હવે એના બધી હા
હમ્મ હવે એના શું ક્યો છો તમે?
નહીં હું એમ કેતી તી કે હવે શું છે બધાના પોતાના લાઈફમાં એટલા બિઝી છે, તો અમુક વસ્તુઓ માટે એ લોકો ટાઈમ કાઢીને બી હવે જાય છે એમ કે જોવા માટે આવી રીતના કાંઈ બી હા.
અનેને કે સૂર્ય એક છે, પણ એની અંદરથી આવતા કિરણો ઓય ને એ જ જો આપડસ નીચે આવે ને, એમાં એના પ્રકારો બની જાય, સપ્તરંગી થેઈ જાય છે કિરણો.
હા,
ઉગતો હોય એ વખતે અલગ પ્રકારના હોય, બપોર વચ્ચે અલગ પ્રકારના ડૂબે ત્યારે અલગ પ્રકારના હોય.
અલગ પ્રકારના, અત્યારે તો હોય. કામ બરાબર સે, હોઈ છે.
અને
હમ
ચંદ્રમાં એવું જ.
સૂરજ આ શું છું કેવાય? મૂન્નને પ્રકાશ આપે છે, એટલે આપડે એવું હજુ. એ વસ્તુ દેખાય છે આપ પણ ચંદ્રમાં આવું ક આકાશ જેવું કઈ છે નને એમાં કઈ એવું છે નહી તો અમઝીરો છે બલ્બ જેવું છે. એ તો વિજ્ઞાન એવું કય છે.
વિજ્ઞાન કે છેને બરાબર છે હા બરાબર છે હા. એનો પોતાનો પ્રકાશ નથી એ એની પાસેથી જ હા.
હા એનો પોતાનો પ્રકાશ નથી એટલે આની પાસેથી ઉછીનો લે છે બોરિંગ કરે છે અને એ પછી અમને આપે છે. એટલે આપણને આપે છે કે ભાઈ અયા પ્રકાશ ચંદ્ર છે દેખાય. એ તો શું દેખાય એવું થાય ને.
ને બરફ
હા એટલે પાછા હું પાછું આવ. રસ્તા ઉપર આવું છું કે કલર્સની દુનિયામાં કે ભાઈ વ્યક્તિગત એવો આઈડિયા હોવો જોઈએ કોઈ પણને કે ભાઈ આ મને આની ઇફેક્ટ છે અને હું આના પર રહીશ એટલે આ પ્રમાણે રહીશ તો એને હંમેશા એ માટે શાંતિ મળે નિરાત મળે સુખ મળે ઊંઘ હારી આવે અને એની જે છે ને એનર્જી એ પ્રસાદ રે એ છે.
ચી વાત છે
નેગેટિવ ડાર્ક કલર હોય ને અંધારીયો તો એમાં કઈ આપણે સૂઝવા ન દે. આળસ ચડી જાય આપણે એમ થાય કે હજી તો શું છે હજી તો હવાર થયું છે હુઈ જાએ પણ જો કલર ઊગતો એવો કલર હોય ને એકદમ લાઈટ તો આપ ઊઘઊંઘ છે ને ઉડાડી.
આપોઆપ ઉડી જાય છે હા ઉઠી જાય. ઉડી જાય હા બરાબર કેમ સવારના સુતાવે પ્રકાશ આવે આંખ ઉપર એટલે આ પડે ઉઠી જ જઈએ પોતાની નેચરલ અને એ જ જગ્યાએ પડદો બંધ હોય તો કેવી રીતે અંધારું પડ્યું તો હજી થોડું આળસ આવે આપણને નહી આપડા ખુલાને ડાયરેક્ટ જો સૂર્યપ્રકાશ આપડા ફેસ પર આવતો હોયને તો આપડે પોતાની મેળે એવું લાગે. એટલે રંગોનું તો મહત્વ જ છે જ અને આપણા જીવનમાં બહુ આગવું મહત્વ છે એમનું.
આ પણ એકસ્ટ્રા પણ એમાં એક એસ્ટ્રા વાત એવી છે કે આપણને આઈડિયા હોવા જોઈએ કે આ મને સૂટેબલ છે. આમાં હું રહું તો મને આનંદ આવે છે. આમાં હું રહવું તો મને આળસ આવતી એ નથી મારામાં એનર્જી આવે છે.
સાચે બધાને પો હા અને એ ઓળખવા માટે બધાને પો તાનો કલર પોતાને જ રિસર્ચ કરીને ઓળખવાની જરૂર છે કે પોતાના અનુભવથી કે મારા માટે કયો કલર હા. બીજા કે એના કરતા આપડે આપડુ જ રિસર્ચ કરીને જાણવું જરૂરી છે કે કયો કલર મારા માટે બેસ્ટ છે કે કયો મને શૂટ થાય છે.
રાશિ પ્રમાણે હું કહું એમ નહીં આપડે આપ સર્ચમાં કે ભ આ મને ને ગમે છે હું રવું તો નિરાશ લાગે છે ઠંડક લાગે છે.
હા.
ટાઈ ઓફ
આપડું મન કે ના આ મારા માટે બરાબર છે તો એને ચોક્કસ ફાયદો બી કરાવે છે આપણને. જે વસ્તુ આપડે મનથી કરતા હોઈએ ને એ વસ્તુ આપણને ફાયદો કરાવે જ છે.
ફાયદો કરાવ રાઈટ રાઈટ બરોબર છે.
ઓકે.
હા ઠીક છે ચલો હા નમસ્તે તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો. ઠીક છે હા.
ઓકે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.